હલો, હું કેય?
ઓકે આ વખતે જયા પાર્વતી વ્રત કરવાના છે?
હવે અત્યારે કા કર એમને તો. કર તો કરેલા જ હી.
મારા કર કરવા પડેજે.
એ તો કરીને ઉજવી તો દીધેલા.
નહી જયા પાર્વતી જ આપણે તો ન ના કર.
તો કરવાની હ.
નઈ હવે તો મસ્થી ભૂખો નહી રેવાય.
હવે તો ત્યારે પછી હરે જને તારે તો એ કરવા પડે.
કઈ નહી તમારો વર્ગર હ તો અમે કર નહી તમે કર.
એવું જ હોય તો બધું એવું ચાલે.
શ્રદ્ધાશલી કરે કે નહી કરે હલણા શધા?
કરે જ જેવાય લોકો લોકો તો.
તો પછી લગ્ન થાય ત્યા સુધી કરવા પડે. તો લગ્ન કથાય તઉ દિન પછી કર્યા કરો પડે. દર વર્ષે, પછી સાસરે જઈને પછી પને પની ગયેલા એ લોકોને પછી પછી બોલાવીને પછી જવા પડે. જેને કરેલા હો તેને હા પાછું.
એવું બધું.
હા તો અત્યારે તો કોઈ કરે નહી કરે પછી જે કોઈ કરે તો આવો કરતા હોય ને પની ગેયેલા હોય એ લોકો ને તારે બોલાવો પડે.
ની કરવાનુ
હ.
હા રે. ત્યારે આપડે કેટલા વરસ કરલા ત્રણ વર્ષ કરલા.
હા ત્રણ વર્ષ કરા કેટલા વા ત્યારે
છ, સાત, ને આઠ.
આઠમા ઉજવેલા હતા.
હા આપે હથમા ઓ ઉજવેલા.
હ શધા સલીને બોલાવલા ને?
હા.
ઉન્નતિ આવેલી શ્રદ્ધા શૈલી આવેલી ને
પાંચ જણ પાંચ જણને બોલાયા કે ત્રણ જણને?
એ ત્રણ જણને ત્રણ વર્ષ કરલા એટલે કદાચ.
હમ પછી આપડે ચોપડી કેવું આપેલું ને?
હા એવું કઈ આપેલું.
રૂમાલ ને ડીશ ને એવું કલ આવેલા ને ચોપડીને એવું લોકને જેમાડીને. કઈ નહી તો આ વખતે શું કરવાના છે કંઈક હું કરીએ.
હા રે કોલેજ
જતા.
હ બરા બસેને તો લઈ આવવા જ પડશે ને હવે. હમ.
એ તો પછી મારામાં પછી ચાલી જાય ને બે ત્રણ અત્યારે લઈ લેવા પછી દિવાળી પર એ તો પર પેન્ટ જ માંગી હતી પછી. એમાં તો પેન્ટ થોડી સારી લાગે ડ્રેસ ને એવું સારું લાગે ને.
બેસી બનાવી દઈએ આપડેને?
પેન્ટ જ પહેરવાની પેન્ટ ને ટી શર્ટ જ પહેર્યા કરે તો પછી ડ્રેસ તો કોઈ વાર પહેરવું પડે કે નહીં.
તહેવાર આવતા હોય પછી રાખડીને લેવાનું હોય
રાખડી બાંધવાને એવું જાય તો પછી
હા પછી ટોમેન જરી બનીને લડવાનું હોય.
એેવામાં છે ને.
હા.
હમ્મ.
કૂતરું બિલાડી ની જેમ લડે.
હમ. બંને જણા કે ગ્રેની ને ગ્રેનપા.
કહું તો પેલા કેટલું હારું રમતા હતા, હવે તો લડાયા જ કરે.
મોટા થઈ જાય ને એટલે પછી ઈઈ લડવા લાગી જાય પછી એકદમ મોટા થઇ જાહેને તો પછી હમજી જહે પરની જહે ત્યારે હમજ છે રે..
હહ હમ્મ.
હું કેય તો બીજું?
હોવે તો કોલેજ જાવાનો કંટાળો આવે. કોલેજ જાય તો ઘેરે જવા નુ ઘેરે રેય તો કોલે જા
એટલે?
કંટાળ આવે એમ કોલેજમાં બી
તા નોકરી કરતો બીજું હું
હે ના નાય છેલ્લુ વરસ આજ
પછી
પછી એમ. કોમ.
હત તો પેલું ઇન્ટરનશીપ ના હજુન ક્યાં કરતી હતી તે હું કરવાનું તો.
તે પપ્પા એ કીધું છે કે આપડા અયા હેલ્થ હોસ્પિટલમા એમ.
હેથ હોસ્પિટલ હેની?
તા નીચે જ.
અશોક ભાઈને તા એમ કીધુ તા.
ઝેરોક્ષ વાલા ન તા.
તૂકા જવાની અહીંયા ની તાજ જજે ને તા હારુ પડે ને એને તને. થોડુંક નોલેજ બી આવે ને એને.
હા તો પેલી હાજે બી પછી કેવા પપ્પા ને.
હા તો બે જણા હાથે જજોની. કેવાનું કે એક મહિનો જીઆવજો સેલરી ભી આપે હે.
હા તો પૂછી લેવાનું ને. કયાં? એક મહિના આવીએ તો પછી સેલરી બી આપજો ને પછી ઇન્ટર્નશીપ કરીએ તે રીતનું લખી બી આપજો.
હા સહી સિક્કા કરાવ તો કોલેજ માંથી
હમ્મ એમ. નોકરીની નોકરી ભી તમને અનુભવ બી થઇ જાય કે કઈ રીતનું છે. એક મહિના હુધી જવાનો હોય તો પૈસા એ લોકોને તે રીતના કઈ દેવાનું ને આ લખી આપે.
હ. પેલી તો બધામાં ના જ પાડ્યા કરે કોમ્પ્યુટર હીખવામાં બી ના પાડી દેય એતો
પર તું એને એને રવા દેજે ને તું એકલી જી આવજે.
એમ ની કે કે આપડે નોકરી કરવા જાવુ તો બધું હીખ્વી દેહે. કે તેમજ થોડી હીખવહે આપણને કોઈ. નોકરી તો નોકરી જેવી જ હોય કે ની.
નોકરી કરવા જવાના કે હીખવા જવાના?
નોકરી કરવા જાય તો પછી ત્યા હિકાય નહી ખબર ને. નોકરી જ કરવું પડે એમ નોક નોકરી એટલે નોકરી નો મિનિંગ હું એ લોકો કંઈ આપણને હીખવા ની દે. આપણને હીખતા આવડતું હોય તો એ લોકો નોકરી આપે.
હ એજ તો. એ એમ કે કે એનો મામા જા ગેલો ને તા એને બધું હીખી લીધું એમ કે.
એવું બધા જ કઈ એવા ની હોય બધા હરખાની હોય ને. બધા કઈ એમ જ પૈસ તા સેલરી આપે આપને તો એ લોકો કઈ શીખવાની સેલરી થોડી આપે. આપને એ મે આપણું કામ જોય કે આપણને આવડતું છે કે ની તે જોઈએ ને.
હા.
એ પછી આપડે એમ કે કે ત્યાં જ નોકરી કરીએ તા એ લોકો આપણને હિખવ હે એવું થોડી. તમને આવડતું જ હોય. તો એ લોકો તમને નોકરી આપે એમ જ થોડી કોઈ નોકરી આપે.
હમણાં મામલતદારમાં ગયેલા ગયા વર્ષ લોકો તો સર્ટીફીકેટ આઈપુ.
આઇપુ.
કઈ કારણ કે અમે તો ત્યાં જઈને કઈ કાલુજ નહિ કેમ કે
તો પછી તમે એમ જ એમ જ ગિયા તમને આવેલું ને તો તમને શટી કેવી રીતે આપ્યું ને.
એ જ તો.
કઈ બી વસ્તુ આવડે તો જ આપણે આ શટી કામનું કે ની. આવડતું જ નહી હોય માણસ ને તો સર્ટી હું કામનું
એટલે તો એયા કોલેજમાં સર્ટિફિકેટ કોર્સમાં હજુ ના કિયા કરે કારણ આપડે
હા એમ. હા તમને વાંચતા જ નહી આવડતું હોય.
તો તમે કે દે ગીયા હોય તો તમને એ વાંચતા જ એ વસ્તુ જ નહી આવડતું હોય તો તમે કરવાના કેવી રીતના. નોકરી કયા કયા હિસાબે કરવા ના.
હવે ચાલની એ લોકો પચાસ વિદ્યાર્થી હોય ને પચીસ ની હમજ હોય એમાં તો લોકો બંધ થોડી કરી દેવાના.
હા.
એમ કે કે આ સર્ટિફિકેટ કોર્સ ના હમ તાજ હજાર રૂપિયા લઈ એમ કે કે કઈ આવે ની. એ લોકો લેક્ચર તો ચલાવે આ
પેલે તો હું કર તા ખબર છોકરા લોકોને અમુક છે ને માર્સ આપવા હજુ કોલેજ વાળા છે ને કઈ પ્રોડક્ટ ને એવું વેચવા આપતા.
કે આ પાવડર ને આને તેને બધું વસ્તુ એ એવું તો નથી તમારે એ રીતનું તો નથી કરવાનું.
ની એ રીતની તો ની કરવાનું.
બો બધ આવતા હા પેલા બધા છોકરા લોકો આવતા બધું લઈને વેચવા માટે. ત્યાં લઈ લીયોની અમને આટલા માર્ક મુકશે ઇન્ટરનલ માર્ક મૂકી ને એવી રીત તેમ એવું તો તમારે એટલું તો ત્યાર કરવાનું એટલે સારું ને
હમ્મ અમારું ન્યુ ન્યુ એજ્યુકેેશન કોલેજ સી એટલે અમારે નોકરી કરવા જવાનું. એકસોને વીસ કલાક એમ. ઓ્છામાં ઓછા
બરાબર હા તે અલગ છોકરા લોકો છે ને કોલેજ છૂટે ને પછી આવતા હાંજે પાંચ વાગે પછી એ લોકો પાંચ સાડા પાંચ છ વાગે પછી એ લોકો આવતા કે આા અમારો આ પ્રોડક્ટ છે તમે આ લઈ લેવાનું કેમ કે અમારે એના છે ને માક મુૂકવાના એમ જબરજસ્તી એ લોકો એટલે બિચારા પલા લોકોને હું કે આ ઇન્ટરનલ માર્ક મૂકે ને ઇન્ટરશીપ વાળા અમુક પેલે એવું હતું
હા ત્યા આ બી અમારા માક મુખ છે એ લોકો એક વિષય તરીકે
એટલે એમ કે આ તમે આટલું લઈ લે હોો ને આટલું અમારું વેચાઈ જાય તો અમને આટલા આટલા માર્ક પાંચ દસ માર્ક એવા મૂકી આપે અમને એમ કે પાછા એવું નહી તઈ બી કરાવી લઈ જાય હે કે આ અમે આર્યા આ વ્યક્તિને આપ્યું છે આ જગ્યા પર એમ તો એ લોકોને ખબર નહી પડે કે નહી એ લોકો ને એમ કે આ લોકો બધું એ લોકો જ રાખી લીધું એમ કે કે નહી
હારી
એકલેખ
ચાલ તો
હા અચ્છા